કેમ છો?
હા બસ એકદમ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં આજે આપે ગુજરાતી લોકોના પેરવેશ વિશે વાત કરીશું?
હા આ એક ખુબ જ રાજપ્રત વિષય છે અને ગુજરાતમાં પરવેશ એ ઘણી સારી પરંપરા છે.
થી પહેલા પહેરવેશ નો અર્થ સમજે પહેરવેશ એટલે શરીર પણ શહેરતા કપડાં કપડાં અને તેના સાથે જોડાયેલી રીત
એકદમ બરાબર અને કપડાં ફક્ત શરીર અ ઢાંકવા માટે નથી તે સંસ્કૃતિ ઓળખ અને પરંપરા પણ બતાવે છે.
બિલકુલ ગુજરાતના દરેક પ્રદેશમાં પરિવાર પરવેશ માં મોટો ફરક હોય છે.
હમ જોવાય કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ રીત હોય છે.
હા બિલકુલ ગામડામાં પંરપરાગત કપડા જો વધુ જોવાવામાં મળે છે.
હા એકદમ સાચી વાત અને શરીર માં આધુનિક કપડા વધુ જોવા મળે છે.
હા બિલકુલ પુરુષોના પરંપરાગત પહેરવેશની વાત કરીએ?
હા ચાલો પુરુષો ધોતી, કેડિયું, કુર્તો અને પાઘડી પહેરતા હોય છે.
કેડિયું ખાસ કરીને લોકો નૃત્ય અને ઉત્સા ઉત્સવમાં પહેરવામાં આવે છે.
હા અને ધોતી પણ ઘણા વર્ષોથી પરંપરાગત પહેરવામાં આવે છે.
હા બિલકુલ પાઘડીના માન અને સમાનનું પ્રતિક પણ માનવામાં આવે છે.
હા અને પાઘડી અલગ અલગ રંગોની પણ જોવા મળે છે.
હા હવે સ્ટેરીના પહેરવેશ વિશે શહેરોના પહેરવેશ વિશે વાત કરીએ.
હા ચાલો તો સ્ત્રીઓ ચણિયા ચોલી અને ઓઢણી પહેરે છે.
આ પેરવેશ ખાસ કરીને નવ હમ નવરાત્રી અને ઉત્સવોમાં વધુ જોવામા મલે છે.
બિલકુલ ને ચનીયા પર સુંદર ભરત કામ અને આભલાં નું કામ હોય છે.
ઓઢની પણ સુંદર રીતે સજાવેલી હોય છે.
હા અને રંગબેરંગી કપડા ગુજરાતની ઓળખ માણવામાં આવે છે.
હા લાલ, લીલો, પીળો વાદળી અને કેસરી રંગ ઘણાન લોકપ્રિય છે.
હા અને આ રંગો ઉત્સવ અને આનંદ બતાવે છે.
કચ્છના પહેરવેશની અલગ ઓળખ હોય છે.
હા એકદમ સાચી વાત અને ત્યાં ભરત કામ એકદમ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
હાથથી થયેલું ભરતકામ ઘણીવાર મહનત મહનત આનથી તૈયાર થાય છે.
હા અને તેમાં ઘણા આકાર સુંદર આકાર રીતે આમ નકશા હોય છે એમ.
આ કલા પેઢી દર પેઢી અલગ વધે છે આગળ વધ
હા હા અને ઘરના મોટા લોકો નાની પેઢી અને આ કલા શીખવાડે છે.
કપડા માટે સૂતર, રેશમ અને બીજી વસ્તુઓનો ઉપયોગ થાય છે.
હા અને ઋતુ પ્રમાણે કપડા બદલાતા હોય છે.
હા ઉનાળામાં હલકા કપડાં પહેરવામાં આવે છે.
હા અને ઠંડીમાં જાળા કપડા પહેરવામાં આવે છે.
વરસાદમાં જા જલ્દી સુખ કાઈ તેવા કપડા ઉપયોગી લા બન્યા છે.
હા અને આ બધું હવામાન પર આધાર રાખે છે.
લગ્ન પ્રસંગ ખાસ પહેરવેશ વ પહેરવામાં આવે છે.
હા એકદમ સાચી વાત ને કુટુંબના સભ્યો પણ સારા કપડાં પહેરે છે.
હા બિલકુલ. રંગ અને સજાવટનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
હા અને નવરાત્રીમાં ગુજરાતી પહેરવેશની એક અલગ જ શોભા હોય છે.
ગરબા રમતા લોકો રંગબેરંગી વસ્ત્ર પહેરી છે.
હા અને તેમાં કેડીયુ અને ચનિયા ચોળીનો ઘણો ઉપયોગ થાય છે.
તેમાં ઘૂઘરા અને આભળાનું કામ પન હોય છે.
હા અને ઉત્તરાયણ જેવા તહેવારો માં પણ લોકો સારા કપડા પહેરે છે.
હા દિવાલીમાં નવાં કપડાં પહેરવાની પરંપરા પન છે.
હા અને બાલકો માટે પણ ઘણા સુંદર પરંપરાગત વસ્ત્રો બને છે.
નાના બાળકો કેડીયુ, કુર્તો અને ચનિયા ચોલી પહેરી ને ખુબ સરસ લાગે છે.
હમ અને વૃદ્ધ લોકો પણ સરલ અને એકદમ આરામદાયક કપડા પહેરવાનું પસંદ કરે છે.
હા બિલકુલ અ પરંપરાગત વસ્ત્ર સાથે સાદગી પણ જોવામાં આવે છે.
હા અને શહેરમાં ઘણા લોકો રોજિંગ જીવનમાં શર્ટ અને પેન્ટ પહેરે છે.
હા પણ ઉત્સવ હવે ત્યારે પરંપરાગત વસ્ત્ર ફરીથી પહેરવામાં આવે છે.
હા અને આથી પરંપરા જીવત રહે છે.
એવું છે. હા બિલકુલ. નાની પેઢી પણ તેના વિશે જાણવા લાગે છે. હા અને કપડા સાથે ઘરેણાં પણ પહેરવામાં આવે છે‌. હા અ આથી બ બંગડી, હાર, બુટી, પાાયલ્સ જેવા ઘેના સેરવેસ વધુ સુંદર બનાવે છે.
હમ અને પુરુષો પણ કાળા પાઘડી અને મોજડી પહેરે છે.
હા બિલકુલ મોજડી પણ ગુજરાતી પરંપરાનો એક ભાગ છે.
હા અને હાથથી બનેલા કપડા
હા બિલકુલ
હમ્મ
હાથી હાથથી બનેલા કપડાની અલગ જ ઓળખ છે. તેમાં મહેનત અને કળા બંને જોવામાં મળે છે.
હા એકદમ સાચી આ રીતે ગુજરાતી પહેરવેશ ફક્ત કપડાં નથી.
હા તે સંસ્કૃતિ, કલા અને પરંપરા, નું સુંદર પ્રતીક છે.
હા તો ચાલો હવે આપડે ગુજરાતી પહેરવેશ વિશે આગળની વાત ચાલુ કરીએ.
હા આ વિષય ખુબ મોટો છે અને તેમાં ઘણી માહિતી સમાયેલી છે.
હા ગુજરાતમાં દરેક જિલ્લામાં કપડાની બનાવટમાં થોડોક ફરક જોવા મળે છે.
હા બિલકુલ આ રીતે જૂની પરંપરા અને પણ જીવંત છે.
હમ્મ અને ઘણા ગામમાં હજી પણ લોકો પરંપરાગત વસ્ત્ર પહેરે છે.
હા બિલકુલ તેમાં નાના મોટા આભલા લગાડવામાં આવે છે.
હમ્મ એ સુૂરજનો પ્રકાશ પડતા આ આભલા ચમકી ઉઠે છે.
તેથી કપડાં વધુ આદર્શક દેખાય છે.
હમ્મ સૌરાષ્ટ્રમાં પણ અલગ પ્રકારના વસ્ત્રો જોવા મળે છે.
ત્યાંના લોકો રંગીન કપડાં પહેરવાની પરંપરા જાળવાની રાખે છે.
હા અને ઉત્તર ગુજરાતમાં પણ પહેરવેશની અલગ ઓળખ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ સ્થાનિક રીતે પ્રમાણે કપડા પહેરવામાં આવે છે.
હમ્મ અને આદિવાસી વિસ્તારમાં પણ ખાસ પહેરવેશ જોવા મળે છે.
તેમાં પ્રકૃતિ સાથે જોડાયેલી સરળતા જોવામાં મળે છે.
હા અને કપડા બનાવતા બનવા માટે પણ પેલા ઘણી માહિતી કરવી પડતી હોય છે.
હાથથી વ વનંત અને સિલાઈ કરવામાં આવતી હોય છે.
હા અને આજે મશીનનો ઉપયોગ વધી ગયો છે.
છતાં પણ હાથથી બનેલા કપડાંનું મહત્ત્વ ઓછું થયું છે.
હમ્મ ઘણા લોકો આજે પણ હાથનું ભરતકામ પસંદ કરે છે.
કારણ કે તેમાં કળા અને મહેનત બંને દેખાય છે આપણને.
હમ. અને કપડાની સફાઈ પણ એટલી જ જરૂરી છે.
બિલકુલ સ્વચ્છ કપડાં સારી ટેવું બનાવે છે.
હ આ વિષય ખુબ જ રાસપ્રદ છે.
હા બિલકુલ મને પણ આ વિષય પર વાત કરીને તમારી જોડે ખુબ મજા આવી.
હમ.
ચાલો આવજો જય મહારાજ.
જય મહારાજ.